કેમ છું બેન?
મજા મે છો.
હું પણ મજામાં છું, આજે આપણે કણી વિશે વાત કરીશું?
આજે આપ સૌના સમક્ષ ગરબા જેવા ગુજરાતીના ગૌરવશાલી સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયલો સુંદર વિષય પર મારા વિચાર રજૂ કરવા માટે ઉભી છું.
એકદમ સાચું થયું.
ગરબા ગુજરાતીનું એક પશ્ચિત લોકનૃત્ય છે. ગરબા કેવલ નર્ત્ય નથી, પણ આસ્થા, ભક્તિ, આનંદ અને એકાકીના ભાવના સાથે જોડાયેલું પરંપરા છે. ખાસ કરીને નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ગરબાનું ઓ આયોજન થાય છે. ગરબા શબ્દનો સંબંધ માતા દુર્ગાની ઉપાસના સાથે જોડાયેલો છે. ચે લોકો ગેલ આકારમાં એકત્ર થઈને તાલ, સંગીત અને ભક્તિ સાથે ગરબા રમે છે. આ નૃત્યમાં શ શક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહની સુંદર અભિવ્ય તિ જોવા મળે છે. ગરબા ગુજરાતીની સંસ્કૃતિને વિશ્વભરમાં પ્રસિદ્ધ બનાવરુ એક મા માધ્યમ છે. આજે ભારતના અન્ય રાજ્યો અને વિદેશોમાં પણ ભુ ગરબાના કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉત્સાહપૂર્વક આયોજિત થાય છે, ગરબા લોકોને એક સાથે લાવે છે, આન આના દ્વારા લોકો વચ્ચે પ્રેમ, ભાઈચારા અને સામાજિ વધારે મજબૂત બને છે, નાના મોડા બધા ઉમંગ અને આનંદ માટે ગરબા ભાગ લે છે, ગરબા એ ન કેવલ નર્ત્ય નથી પણ ગુજરાતીની સંસ્કૃતિ, શ્રદ્ધા અને એ તા નું પ્રતિક છે, ચાલો આપણે આપણી પરંપરાને સન્માન કરીએ અને ગરબા જેવી અમૂલ્ય સંસ્કૃતિ આગળ વધારીએ
એકદમ સાચું થયું બેન અ ગરબા, ગરબાની વાત તો ખૂબ અલગ છે, બને એ જે ગુજરાતરો તે આ ગુજરાત સબું પહેલા ગમ ગરબા રમ શય તો અટ્ય બાર બારની વાત કરું છું તો ગુજરાતની ગ ગરબાની વાત ખૂબ અલગ છે, બેન ગુજરાતના ઘરમાં ગરબા ખુબ પસંદ છે, ગરબા એ ગુજરાતી પહેચાન અને ગૌરવ છે. લોકનત્યમાં કેવલ તાલ અને સંગીતય નહીં પણ લોકોની ઉત્સાહ અને સંસ્કૃતિનુ સુંદર ઝલક જોવા મલે છે. નવરાત્રીમાં નવ દિવસો દરમિયાન મા તાંબાની આરાધના કરવા લોકો ગરબાને ડાડિયા રમે છે, રંગીલ વસ્ત્રો પારંપરિક આભૂષણો મધુર સંગીત અને તાલબત નૃત્ય ગરબાણી શોભા વધારી દે છે, ગરબામાં સ્ત્રીઓને બંને ઉત્સાહ સાથે ભાગ લે છે. આ ઉત્સવ સમાજના બધા વર્ગના લોકોનો એક સાથે લાવે છે, અને પ્રેમ, ભાઈચારા અને એ તાતો અ સંદેશ આપે છે, ગરબાના ગીતમાં ભ તી સંસ્કાર અને જીવનના મૂલ્યોની વાતો કરવામાં આવે છે. આ ગીતો આપણી પરંપરાઓને પીડી થી બીજી પીઢી સુ પહોંચાડવામાં મદદ કરે છે. આજા ગરવ વિશ્વ સ્તર પર પ્રસિદ્ધ બની ગયો છે, વિદશીમાં રહેતા ગુજરાતી લોકો પણ નવરાત્રીમાં ગરબાના આયોજન કરીને પોતાની સંસ્કૃતિને જીવન રાખે છે. યાદ રાખશો બેન ગરબાની ગુમતી ચાલમાં ગુજરાતી પરંપરા બોલે છે. અને ગરબા ના તાલમાં એકતાનો સંદેશ ગૂજે છે. આપણે ગરબા જેવી આપણી અમૂલ્ય સંસ્કૃતિ નો આદર કરી છે બેન અને આવતી પેઢી સુધી પહોંચાડવાની જિમ્મેદારી નિભાઈએ.
ગરબા એ ગુજરાતની પ્રાચીન અને સમપ્રધ લોક પરંપરાઓ માંથી એક છે. આ નર્ત્ય આપણા ઇતિહાસ સંસ્કૃતિ અને ધાર્મિક ભાવનાઓ સાથે ઘેરાય થી જોડાયેલું છે ગરબા દરમિયાન લોકો ગોળાકારમાં નૃત્ય કરે છે આમ ગોલ આકાર જીવનના ચક્ર અને એકતા નું પ્રતિક માનવા આવે છે બધા લોકો એક સાથે તાલ મિલાવીને નાચે છે. જે સમાજમાં સહયોગ અને ભાઈચારા ની ભાવના વધારે છે. ગરબાના વેશભૂષા પણ ખૂબ આકર્ષક હોય છે. ચની ચનિયા ચોલી ધેરિયા અને રંગીલા પારંપરિક વસ્ત્રો ગુજરાતની કલા અને કારીગરીની દર્શાવ દર્શાવ છે આ વ સ્ત્રોમાં કચ્છી કઢઈ આરસી વર્ક અને સુંદર ડિઝાઇનજોવા મળે છે ગરબાના સંગીતમાં ઢોલ ઢોલક તાલી અને અન્ય વાદ્યોના તાર સાથે લોકો ઉત્સાહ પૂર્વક નૃત્ય કરે છે સંગીત અને નૃત્યોના આ મેળ વાતાવરણમાં આનંદ અને ઉર્જા ભરી દે છે. ગરબા આજ કેવલ ગુજરાતી સુધી સમિત નથી રહ્યો દેશના અલગ અલગ ભાગો અને વિદેશોમાં પણ લોકો ગરબા દ્વારા ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાય છે. ગરબા આપણી ઓળખાણ છે આપણી પરંપરા છે અને આપણી સંસ્કૃતિ નું અભિમાન છે. આપણે ગરબા જેવી મહાન પરંપરાઓને જતન કરીએ અને દુનિયા સુધી આપણી સંસ્કૃતિ નો દેશ સંદેશ પહોંચાડીએ
એકદમ સાચી વાત કરીશું બેેન તમારી વાત એ ખુબ સાચી લાગી.
એ જે ગ્રા મારી વાણીના આ ભાગમાં હું ગરબાના મહત્ત્વને તેના સમાજ નું પ્રભાવ મલી શકે છે બેન ગરબા એ કેવલ મનોરંજન નો સાધન નથી પણ આમ અને પરંપરા નો જીવંત રાખવાનું એક સુંદર માધ્યમ છે. ગરબા ભક્તિ આનંદ અને સામાજિક એકતાની ભાવના એક સાથે જોતા મલે છે નવરાત્રત્રી માં સમય ગાવ હોય કે શહેર પ્રત્યેક જગ્યે ગરબાની ધૂમ જોવા મલે છે. લોકો પરિવાર અને મિત્રોનો સાથે મલ્લીનો ગરબા રમે છે તે માતા પિતા શક્તિની આરાધના કરી છે આ ઉત્સવ લોકોના જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરી દે છે. ગરબા યુવા પીઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડવાણું કામ કરી શે આજના આધુનિક યુગમાં પણ યુવા ગરબા દ્વારા આપણી પરંપરાઓ અપનાવી રહ્યા છે આ વાત પર આપણી સંસ્કૃતિ મજબૂત દર્શાવે છે ગરબાના આયોજન દ્વારા કલાકાર નો સંગીતકાર નો અને કારીગર નો પણ અવસર મલે છે. આથી સ્થાાનિક કલા અને રોજગારને પ્રોત્સાહન મલી છે. આપણા ગરબા રમતા સમયે આપણી સંસ્કૃતિ સાથે સાથે અનુશાસન સહમાન અને સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ બેન. પરંપરાઓને આનંદ લેતા લેતા તેનો આદર સંસ્કાર કરવા આ આપણી ફરસ ફરઝ છે જે સમાજ આપણી સંસ કૃતિ અને પરંપરા સંભાળે તે સમાજ હંમેશા મજબૂત અને સમૃદ્ધ બનીશે ચલો આપણા ગરબા જેવી અમૂલ્ય વિરાસતને પ્રેમ સમાન અને ગર્વ સાથે આગળ વધીએ બેન.
જી બેન આપની સાચી વાત છે. મારી વાણીના આ ભાગમાં હું ગરબાના મહત્વ અને તેના સામાજિક પ્રભાવ વિશેે મારા વિચાર રજૂ કરવા માંગુ છું. ગરબા એ લોકોને એક સાથે જોડવાનું સુંદર માધ્યમ છે. બારના મેદાન અલગ અલગ ઉમ્ર સમાજ અને લોકો મળીને પ્રેમ અને આનંદ સાથે ઉત્સવ મનાવે છે આથી સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને છે ગરબા પણ પ્રોત્સાહન આપે છે. સુંદર વસ્ત્રો આભૂષણ નો સંસ્કૃતિ અને નૃત્ય દ્વારા ગુજરાતની કલા દુનિયા સુધી પહચી છે ઘણો કલાકાર ગરબા ગરબાના માધ્યમથી પોતાની પ્રતિભા દર્શાવે છે. આજના સમયમાં ગરબા એ ગુજરાતની પહેચાન બની ગયું છે દેશ વિદેશમાં ગરબા ના કાર્યક્રમો આયોજિત થાય છે. જ્યાં લોકો ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરા નો અનુભવ કરે છે. ગરબા આપણે શીખવાડે છે કે પરંપરા અને આધુનિકતા બને સાથે ચલી શકે છે. આપણે નવી પેઢીને ગરબાનું મહત્ત્વ સમજાવવું અને આપણી સંસ્કૃતિ જતન કરવાની પ્રેરણા આપ આપણે જઈએ ગરબા ના એક એક કાલમાં આપણી સંસ્કૃતિની ધડકન છે અને પ્રત્યેક ઉમરમાં આપણી પરંપરા નું ગૌ ગૌરવ છે. ચાલલો આપણે ગરબા જેવી અમૂલ્ય ધરોરને પ્રેમ અને ગર્વ સાથે હંમેશા જીવંત રાખીએ.
એકદમ સાચી વાત થઈ બેન ગરબા ની વાત તો ખુબ અલગ છે. ઘરબાણું એ તાલ તાલ મલાવી નાચવાનુંું મજું છે અલગ આવે છે બેન પર ગરબા ન તહાર મને ખૂબ સારું લાગે છે અને ગ બાર ગુજરાત કરવાની તો વાત અલગ છે બેન. પર એ જે ગરબા રાજસ્થાનની અને મુંબઈમાં અને મહારાષ્ટ્રના પૂરા હમાં ત પૂરા ઈન્ડિયામાં ગરબા તેજ તાલ પે ખેલે ર તેજ બળયા બળયા ખલે ગુજરાતની ગરબાની વાતી એ સારી છે બેન. ઔર ગુજરાત્રી ગરબાની અહ વાકેય બહોત અલગ છે બહેન. ગુજરાતીયો ગરબો સબુ અલગ હટકે છે. ગુજરાતી ગરબો મતલબ અહ અન અનંત પ્રેમ હોય છે. ચલો બહેન આપને ફરીએ વાત કરીશું. જય શ્રી કૃષ્ણ બેન. આવજો બેન.
જય શ્રી કૃષ્ણ.